હા હંભળાય છે?
હા સંભળાય છે, સંભળાય છે. કેમ છો?
બસ મજામાં. જો ને આ હમણાં જ ઓફિસે ગઈ હતી, તો ઓફિસેથી ગઈને હમણાં આવી અહ અઢી ત્રણ વાગે. હવે આવીને પછી આ થોડું જ જઈમાં અને આ બેઠા છે. તમારે કેવું ચાલે છે?
બસ જો ને હમણાં તો મારે આ સ્કૂલમાં છોકરાઓની એક્ઝામ ગઈ, ને બધું એક્ઝામ ના પેપર ચેકિંગ કયરા, પેપર ચેકિંગ પછી અમારે તો થ્રી સિક્સટી ફાઈવ રિપોર્ટ કાર્ડ બનાવવાનો હતો, એટલે તો બહુ બધી જમેલા જેવું હતું. આખો દિવસ એ રિપોર્ટ કાર્ડમાં જરા ભૂલ આવી નહી જોઈ, આ-આ કરો, તે કરો, પછી પાછું કે આ આવું નહી, આવું કરો, એટલે દસ વારે એ લોકો રિપોર્ટ કાર્ડમાં આપણી પાસે કરાવે, બધું ભૂસાવેને પછી પાછું કે આમ-આમ કરો પછી કે પાછું આમ કરો, એટલે મને એમાં જેમ તેમ રિપોર્ટ કાર્ડ બન્યા છે. હવે પ્રિન્ટિંગમાં ગયા છે રિપોર્ટ કાર્ડ, એટલે હવે એ સ્કૂલનું એજ કામ ચાલે છે. વળી આવતા વર્ષનું પણ થોડું પ્રિપેરેશન જેવું કરવાનું રેય છે, એટલે આવતા વરસનું બુક નું લિસ્ટ તૈયાર કયરું, પછી સિલેબસ તૈયાર કયરો, પછી આવતા વરસની બુક તો એ લોકોએ અમને એક-એક કોપી આપી છે તો એમાં અમારે મહિનાનું લેસન પ્લાન જે કરવાનુ હોય, લેસન પ્લાન કરવાનું મહિના મહિના મહિનાનુ લેશન પ્લાન કરવાનું કે તમે આ, મહિનામાં શું ભણાવશો કે કેવી રીતે ભણાવશો એનું લેસન પ્લાન આખું લખવાનું આવે વિગત વાર, કે તમારે કેવી રીતે આજ આજે તમારે અ વિષય છે કે જે એક ચેપ્ટર છે તો તમારે કેવી રીતે ભણાવવું એમ, એ રીતે અમારે આખું પ્રિપેર કરવાનું આવે એને, ને તે બી અમારે બધું લેપટોપ પર બેસીને એટલે કમ્પ્યુટરનુ છે તેની અંદર અમારે બેસી ને બધું લખાણ કરવાનું. ને એ બધું અમારે તૈયાર કરવાનું. વળી આવતા વરસના માટે હવે પાછો ક્લાસ બદલાશે, એટલે, ક્લાસની પ્રિપેરેશન કે બધા ક્લાસમાં ટાઈમટેબલ સરખું હોવું જોઈએ, કે ભાઈ ટાઈમટેબલ નો ચાર્ટ હોવો જોઈએ પછી બર્ ડે ચાર્ટ વો જોઈએ. કે છોકરાઓની બર્ ડે, કયા મંથ માં આવે છે ને, કેવી રીતની આવે છે તે પ્રમાણે અમારે, ચાર્ટ બનાવાનો પ્લસ કયા છોકરાઓ વાલી દ્વારા જાય છે કે પછી બસ માં કેટલા સ્કૂલ બસ છે અમારે તો સ્કૂલ બસમાં જાય છે તો કયા નંબરની બસમાં જાય છે, ને કેટલા વાલીઓ છોકરાઓને જાતે લેવા આવે છે એમ કરીને, ટ્રાન્સપોર્ટેશન પછી પેરેન્ટ્સ ને વેન એમ કરીને ત્રણ અલગ અલગ છૂટા અમારે આખું, એનું ડિટેલ એ લોકોને છોકરાઓના નામ સાથે અમારે પ્રિપેર કરવાનું રહી છે એટલે શું અમે ધારો કે ક્લાસમાં ધારો કે રજા પર હોએ. તો, કયા છોકરા વાલી અ એ અમારે બરાબર નોંધ રાખવી પડે છે એમ, એટલે એ બધું તૈયાર કર્યું ને આવું બધું ચાલે છે સ્કૂલમાં બીજું તો શું નવા જૂની હવે આવતા વરષની તૈયારી, પેલી તારીખ આવશે એટલે પાછી સ્કૂલ ચાલુ થઈ જશે. હમણાં પંદર દિવસ તો છોકરાઓને, વેકેશન હતું પણ અમારે તો જવાનું જ છે. તમારે છોકરાઓ અને સ્કૂલ ચાલે છે શું છે?
હા હા અમારે પણ હમણાં જ આ છોકરાઓની સ્કૂલ હમણાં જ ચાલુ થઈ, એટલે એ લોકોનું આ બધા ચોપડા લેવાના થી માંડીને સ્કૂલ યુનિફોર્મ લેવાના, થી માંડીને શૂઝ લેવાનું એવું બધું આખા દિવસ કામમાં એ જ કામમાંથી ઊંચા નથી આવતા. નવા ચોપડા આવ્યા એટલે ચોપડાની બુક ચડાવ, એ લોકોને કવર ચડાવવાના ને એવું બધું ચાલ્યા કરે, ને સાથે સાથે ઘરનું પણ કામકાજ કરવું જ પડે, એટલે આપડે આ ઓફિસ થી જઈને આવે આ છોકરાઓનું કરવાનું, સાથે ઘરનું રસોઈથી માંડીને બધું છોકરાઓનું જોવાનું એટલે આખો દિવસ એમાં જ નીકળી જાય છે કે વાત ના પૂજો અને ઓફિસે પણ એટલો બધું કામ નો બોજ આવી જાય આ માર્ચ ચાલે એટલે ઓડિટ આવે એટલે બધું લિસ્ટ આપી દે કે આ બધું કરવાનું છે એટલે એન્ડિંગ આવે ત્યા લગીને આપણે કમ્પ્લીટ કરીને આપી દેવું પડે છે એટલે ઓફિસની અંદર પણ એટલો વર્ક આવી ગયો છે વર્કલોડ આવી ગયો છે કે વાત ના પૂછો આ ડેડલાઈન આપી દીધી એટલે ડેડલાઇન ની અંદર આટલું કામ કરીને જ આપવાનો આટલો રિપોર્ટ બનાવીને જ આપવાનો એટલે એમાં આખો દિવસ નીકળી જાય છે ને ઘરે આવી એટલે છોકરાઓને હમણાં સ્કૂલ ચાલી ચાલુ થવાની એટલે એની તૈયારીમાં ચાલુ ચાલુ રહ્યા છે હવે સ્કૂલ ના થોડા દિવસ જ બા કી છે ચાલુ થવામાં એટલે હવે હમણાં એ લોકોની જે સા કરીે છે તે બુકનું લિસ્ટ બુક લેવા જવા પડશે અને યુનિફોર્મ ને એવું બધું લેવા જવા પડશે એટલે ઊંચા નથી આવતા એટલે આખો દિવસ તેમજ નીકળી જયા કરે છે અને આ એ બધું પતે એટલે ઘરનું કામકાજમાંથી ઊંચા નથી આવતા તમારે કેવું છે આ છોકરાઓની સ્કૂલ ચાલુ જ થઈ એટલે તમારે પણ આવું બધું બુક લેવા જવા અને એવું બધું શોપ શોપિંગ કરવા બજાર માં જવું જ પડતું હશે ને
હા હાજ તો વરી મારે મારો દીકરો જે છે એ હવે દસમામાં આવવાનો છે એટલે એના તો ટ્યુશનને બધું ક્યાર નું ચાલુ થઈ ગયું વળી એના તો અલગ જ ટ્યુશનનુંબધું ચાલે છે કે બધા એક એક જ સબ્જેક્ટ હ આજકાલ તો છોકરાઓ દસમામાં આવે એટલે એક સબ્જેક્ટ જ ખાલી ભણાવે બીજા બીજા સર બીજા સબ્જેક્ટ ભણાવે ત્રીજા સર ત્રીજા સબ્જેક્ટ ભણાવે એમ કરીને ત્રણ જગાએ એને અલગ અલગ ટ્યુશન નક્કી કર્યા છે પ્લસ એની બુક્સ છે પછી એની સ્ધ્યય પૃ્વી છે પ્લસ એની ડાયજેસ્ટ છે ને એ બધું લાવીને મરે તો ખર્ચો ભારે પડ્યો પ્લસ હવે એના યુનિફોર્મ બી દસમામાં એટલે અલગ યુનિફોર્મ છે લોકોની સ્કૂલમાં એટલે પાછા મારે બે બે યુનિફોર્મ લેવા પડ્યા પાછા બુટ મોજા લેવો ને એ તો અલગ જ એ લોકો ના તો ખર્ચા ચાલુ થઈ ગયા છે વળી આજ અત્યારે તો અત્યાર સુધી તો એ બસ માં જતો હતો સ્કૂલની બસ માં જ જતો હતો પણ હવેથી તો એમ કે છે કે મમ્મી મને તું ગાડી અપાવે તો સારું પડે કારણ કે બધે આ ટાઈમ બી પહોંચી વળવું પડે આ ટ્યુશન પછથી એક ટ્યુશન પછી બીજા ટ્યુશન પર જવા માટે એમ કે મમ્મી ટાઈમ બગડે એટલે એમ કે કે કેવી રીતે જાવ હવે તો તું મને ગાડી અ પાવે તો સારું પડે હવે ગાડી તો આપડે ચાલો ભાઈ ઈએમઆઈ પર લઈ લઈએ પણ પછી પેટ્રોલ ને એનું લાયસન્સ બી મારે તો એનું કરવું પડશે કારણ કે છોકરાઓ તો બધા કોઈ સમજે નહી ડબલ ને ટ્રીબલ સીટ પર જ જતા હોય ને એ લોકોને કોણ સમજાવે કે થોડી સ્પીડ કંટ્રોલમાં રાખો તો હવે કેવા એક્સિડન્ટ થાય છે એટલે હવે પહેવા હવે સ્કૂટર એ લોકોને આપવા પેલા થોડો વિચાર ભી કરવો પડે થોડો ડર બી લાગે કે છોકરાઓ આજકાલ સ્કૂટર ચલાવે ને પછી ગમે તેમ ચલાવે ગમે તેટલા દોસ્તારો ને બેસાડે એટલે સ્કુ સ્કૂટરની આવરદા પણ ઓછી થઈ જાય એ લોકો થોડી એટલી કાળજીથી ચલાવે કે જે કાળજી થી આપણેે ચલાવીએ એમ એટલે આવું બધું ચાલે છે એટલે ઘરમાં એન ડે ડી સાથે ત્રણ દિવસ થી એટલી રઝક ચાલે છે કે મારે આજ ગાડી જોઈએ છે તેના ડેડી કે આ નહી આ ગાડી લઈએ તો થોડી એવરેજ ભી આપે તો થોડો પેટ્રોલમાં ભી આપને થોડો સુવિધા પડે પણ તે માનતો જ નથી આજ બધી રકજક ચાલ્યા કરે છે શું કરીએ? તમારા, તમારા છોકરા તો હજુ નાના છે એટલે તમને આ બધું થોડું હજુ વાર છે એમ પણ અમારે તો આ બધો ટાઈમ આવી ગયો છે હવે પૈસાનું ભી થોડું બેલેન્સ કરવું પડે કારણ કે હવે દસમું પતશે એટલે અગ્યાર બાર પછી મારે તો એને બાર કોલેજમાં કશે બાર જ ભણવા મોકલવો પડશે એટલે એના માટે ભી મારે પૈસાની વ્યવસ્ થા રાખવી પડશે. કારણ કે ક્યાં એડમિશન મળશે? કેવું હશે? હોસ્ટેલના ખર્ચા પ્લસ એડમિ શન નું બધું રાઉન્ડ ચાલશે એટલે એ બધી ભી મારે તો થોડી વ્યવસ્થા કરવાની હોય છે. બરાબર ને તમને બધું વાર છે હજુ તો સાચી વાત.
હા, સાચી વાત મને પણ ખબર છે પણ અમારા સોસાયટીમાં પણ આવી રીતના બધા લોગો રહે છે એટલે એ બધાનું મેં પણ સાંભળું છું કે છોકરાઓ થોડા મોટા થાય એટલે એ લોકોની આદત બધી વધારે પડતી એ લોકોની સગવડતા જોઈએ છે કે આ ટ્યુશનને વધુ વધારે ટ્યુશન એક બહુ બધા હોય છે એટલે એક ટ્યુશનથી બીજા ટ્યુશન જવા માટે લોકોને આ ગાડીની ફેસિલટીને એ બધું જોઈએ છે એટલે છોકરાઓ આપણી પાસે માંગે છે પણ હવે આપણી મોંઘવારી જ એટલી બધી છે કે વાત ના પૂછો આ ભણવાના ખર્ચા કાઢવાના ટ્યુશન ના ખર્ચા કાઢવાના, પછી એ લોકોની બધી જ આ બધી આદત પૂરી પાડીએ, તો ક્યાંથી પૈસા લાવીએ એ જ ની ખબર પડે, એટલે આપણે એક તો આપણા કામમાંથી, આપણે થાકી પાકીને આવીએ ને આ છોકરા છોકરાઓનું, ને પછી ઘરનું કરવાનું એટલે આખો દિવસ આમાં નીકળી જાય તો ખબર જ નહી પડતો છે, કે શું કરવાનું એક તો આપણને ઓફિસમાં જાય, એટલે ઓફિસમાં ઉપર લોડ આપે કે આ કામ માટે આજે પતિ જ જવું જોઈએ, ગમે તે થાય બસ ગમે તે કરો તમે વોક, વધારે કરો કે ઓવર ટાઈમ કરીને પણ આ કામ પતાવીને જ રહેવો તમે, એટલે આ રીતે, આપણે ઓવર ડ્યુટી કરીને પણ કામ પતાવું જ પડે, પછી આપણે જઈને કોઈ વખત હમણાં માર્ચ એન્ડિંગ ચાલે એટલે આ કામ વધારે પતાવે કોઈ વખત તો ઓડિટ ના લીધે, વધારે ટાઈમ આપણને બેસાડે પણ છે, અને દિવસ પણ વધારે આપણને ભરાવે છે. એટલે આપડે અહિયાં થી જઈને પછી ઘરે પણ ટાઈમ કાઢી નહી શકતામ આપ ફેમિલી માટે. એટલે આપણે ઓવર ટાઈમ કરીએ તો પણ આપણે થાકી જઈએ તો આપણને આપના, પોતાના માટે ટાઈમ નથી મળતો એના માટે, અને ઘરે જઈને પછી આપણે ઘરનું કામકાજ એમાંથી, એટ આખો દિવસ આપડો એટલો થાકતી નીકળે કે વાત ના પૂછ. બીજે દિવસે પાછા જ એ કામમાં લાગી જવું પડે છે, એટલે આમ આપણેે આખો દિવસ કાઢીને, અ થાકીને આપણા માટે જ ટાઈમ નથી કા કાઢી શકતા, અ અને આપણે આપણા ઘર વાળા માટે પણ ટાઈમ નહી કાઢી શકતા, એટલે આખો દિવસ કામ કામમાંથી જ ઊંચા નહી આવતા, ઓફિસ ન કામ ઘર ન કામ બીજા બધામાંથી શું કેવું તમારું.
સાચી વાત છે, કે આપણે પોતાના માટે જ ટાઈમ નથી કાઢી શકતા, તમે કે તેમાં જોબ પરથી આવી પછી આ રસોઈ, નું કામ કરવાનું ને સાંજની તો તૈયારી આપણે કરવાની જ હોય આપડણે લેડીસ લોકોને તો, આજ બધું આખી જિંદગી ચાલ્યા કરવાનું ઓફિસ ને ઘર ને ઓફિસ ને ઘર ને એજ બધું, ચાલો તો. મળીએ પાછા.
હા ચાલ.